બોલો બોલો કેમ છો? બસ મજામાં. હવ હ
કેવું ચાલે તમારે શાંતિ એમ
હા હા મેં તો શાંતિમ એકલી રઉ છું ને
હા હા આજે જ અમારુ માર બાજુ માં એક બા રહેતા હતા ને
મ ઓ
તો એ આમ ઘણા સમય થી આમ બીમાર જ રેતા તા
બરાબર
કેન્સ ર જેવી કઈ બીમારી હતી તો આજે એમને આમ હોસ્પિટલમાં લઈ ગયા હા તો અવે એમાં તો એમ તમને ખબર જ છે કે કેવું થાય કેન્સર હોય તો કઈ નક્કી હોય ના હોય અ હમ્મ અને પાછું આખા ઘરના બધા આમ બાર રે છે આઉટ ઓફ ઇન્ડિયા આપડે નહી રેતા
હા હા
તો આવી રીતે આમ આઉટ ઓફ ઇમબ ઈન્ડિયા રે છે તો સેવા કરવામાં પણ કોઈ આમ આવતું નહીં હોતું થોડા સમય આવે ને પછી પે પોતાના કામ ના લીધે પાછા આઉટ ઓફ ઈન્ડિયા થઈ જતા રે પછી જે ઘરના નોકરને એ હોય એમની સેવા કરે હમ્મ આમ કેવું જો પરિવાર સાથે રેતો હોય ને તો આમ સારું રે તબિયત એમનેમ આપડી સારી થઈ જાય.
હા કારણ કે એ બધા હોય ને તો ઘરમાં અમ મારે પણ એમ ઘરે એવું થાય હું જારે મતલબ હું કામ માટે બહાર રહું છું. એકલી પણ હું પછી જયારે મારા પરિવાર સાથે સાથે જવ ને કારણ કે એકલા એકલા હોઈયે ને એટલે આમ અ આમ. થોડું એવું લાગે કે કોઈ હોય જેની સાથે આપડે આપડા દિવસની વાતો આપડે કહી શકીએ એવું હોય. તો સારું એમ તો જયારે ઘરે જવું તો સારું લાગે
હા અન આમ કેવું કે જો પરિવાર સાથે રેતો હોય તો હોય ને તો પરિવાર આમ ઘણું મહત્વ છે આમ કહીએ તો પરિવાર એ સમાજનું સૌથી મહત્વપૂર્ણ અને મૂળભૂત એકમ છે.
હા કારણ કે સૌથી પહેલા જ તમારું અ પરિવાર આવે ને તમારે કોઈ પણ મુસીબત હોય એ તમે સૌથી
હા હા અને વ્યક તેના જીવનનો પ્રથમ શિક્ષક જ પરિવાર હોય છે કેમ કે નાનપણથી આપડે જ જો એમની જોડે રહ્યા હોઈએ. એટલે આપણને કઈને કઈને એવું શીખવાડે જ નાનપણથી.
હાઈ એતો છે.
પરિવાર પાછું આપણને પ્રેમ સંસ્કાર સહકાર અને જવાબદારીની તન આમ શીખવાડે આપણ
હા હા એ તો છે.
આહા ને આપડે તો હા ને આપડે તો આમ હોસ્ટેલમાં ને કેવી રીતે ક્યાં એકલા રહેેતા હોય ને તો એ સમયે આપણને આમ એની વેલ્યુ વધારે સારી રીતે સમજાય.
હા સૌથી પહેલા તો ઘરનું ખાવાનુજ. ઘરની જે મમ્મીને હાથનું ખાવાનું હોય એની યાદ આવે સવથી પહેલા તોહ.
હા.
કારણ કે અ હોસ્ટેલમાં થોડી બધું ધ્યાન રાખે કે આ શાકભાજી બગડું છે કે સારું છે ક્યા
હા હા એ લોકોનું તો કેવું કે આમ બધું એક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય એટલે એક સાથે જ પછી જે મલે ને ઓર્ડર એ લોકોએ પાછું ખુદ તો બનાવતા ના હોય કેકે વાળા ના આવેલ હોય
હા.
જે બટાકા જેવા આયા સડેલા ભડેલા જેવું આયુ કાચી દાળ રે. બધું ભેગું કરીને આપી જ દે અને મારે તો કેવું થયું તું એક વાર અહીંયા અમારે બી એસ સી માં બધી છોકરી છે ને હોસ્ટેલમાં રહેતી હતી. તો હવે પરિવાર જેવું ઘર જેવું તો ખાવાનું આપણને મલે ની
હમ.
ગુમાય એટલી બધી હોસ્ટેલ વાળા સ્વચ્છતા જાળવતા નતા ખોરાક ને લઈને. ત્યાં તો એક વાર કીડા અને કોડા અને ચીવતા મો કોડા અને કોકરોચ ને ઈયળો ને જ હા એવું આમ ખરાબ ખરાબ કીડાઓ નીકળતા તા ને ખાવામાં એ પણ એક વાર નહી એ લોકો ના કમ્પ્લેન કર્યા પછી પણ એવું જ રહ્યું બધું
ઓહ
હા અને આપડે તો કેવુ આમ ઘરે રહીએે જયારે
હમ હમ
ત્યારે તો કેવું મમ્મીને આપડે એક વાર કહીયે કે દાળ કાચી છે તો એ આપણને પછી બીજી વાર ખાવા પણ ના દે કે રેવા દે તું હું તારા માટે કઈક બીજું બનાઈ દઉં છું તું એક
એ તો ખરું હા હા
આપણ ન ના ભાવતું શાક બનાવે પણ નહી
હા એને ખબર અને એમાં કેવું કે એને ખબર હોય ને કે આ ખા શાક છે એ એને ભાવતું નથી તો એ આપડા માટે અલ્ટરનેટ શોધીને જ રાખે પેલેસ થી
હા
કે આ શાક તારું છે જેમ કે કારેલાન શાક નથી ભાવતુંન ભીંડાનું ભાવતું છે તો જો શાકભાજી લેવા જશે જશે ને ઘરના ને કારેલાનું શાક ખાવું હશે તો પણ મમ્મી આપ આપડા માટે આમ ભીંડાનું શાક અલગ થી લઈ બનાઇન દેશે ખવડાવશે હા
મારા મમ્મી નો જે હાથનું જમવાનું છે મે અહિયાં બહ મિસ કરું
એવું
પછી ભઈબેન હોય એમની જોડે સાંજનો જે સમય આપડે વિ વિતાવીએ એની પણ બહુ યાદ આવે એકલા રહેતા હોઈએ તો
હા. કેમકે બાળકના વ્યક્ત વ્યક્તિત્વના હા એ તો ખરુંજ. ભઈ બેનની એ તો ખાસ વાત છે.
હા.
અને કેવું કે બાળકના વ્યક્તિત્વના વિકાસમાં પણ આમ પરિવારની મહત્વ ભૂમિકા હોય છે.
હા.
હા પરિવારમાં માતા પિતા, પછી ભાઈ બહેન હોય, દાદા દાદી હોય અને અન્ય સભ્યો જો એકબીજાની સાથી રહે સાથે રહે છે ને, તો સુખ દુઃખ માં સાથ આપે છે. આપડે તો આમ ક્યાંક બહાર રેતા હોય. તો એટલું બધું આમ સાથ સહકાર પણ ના મલી રે અને પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસ છે ને, જીવનને આમ સુખી કરી નાખે
હા.
સારું રે આપણા માટે. પછી ક્યારેક મુશ કેલી નો સમય આવે. તો મ પરિવાર આપણને આમ હિંમત ને સહારો પણ આપે.
હા.
અમુક વાર એવી કઈ ઘટનાઓ આપણી જોડે થઈ જાય ત સ સાથ સહકાર પણ પરિવાર સારો આપે આપણને.
હા પણ પરિવાર સાથે રેવાના ઘણા ગી મતલબ કે નુકસાન તો ના કહી શકાય પણ, એક અ જે છે નેગેટિવ પોઈન્ટ એ છે. કે આપણે જે સ્વતંત્ર ના બની શકીએ.
હા, એકલા રહેતા હોય તો આમ થોડું ઇન્ડી પેન્ડડ બની શકે. બાકી તો ઘરના પ્રત્યે આપણેે આમ ડિપેન્ડન્ટ રહીએ. કે મારે શું કામ કરવું છે
હા હા હા તો એ જે છે એનો જે છે માઇનસ પોઈન્ટ તો કેવું છે આપડે હું એકલી જ્યારની રેતી શીખી છું, ત્યારની ઘણી બધીસ્તુ મેં શીખી ગઈ છું. પોતાના પૈસા મેનેજ કર તા પોતાનો સમય મેનેજ કરતા. કારણ કે જો આપડે પેલા પેલા તો એકલા રહેેવા જઈએને, એટલે પહેલા તો આપણે સમયસર ઉઠીએ જ નહીં.
હા. કેમ કે ફ્રીડમમાં હોઈએ આપડે.
હા. તો પછી આપડે પછી સમજણ પડે, અને જીવન અને જીવનના અમુક મૂલ્યો તો આપણને એકલા રહીએે ને ત્યારે જ સમજાય. કે અને કોણ આપ પડું છે કોણ નથી.
હા એ પણ ખરું.
પરિવાર સિવાય કોણ કોણ આપ આપણને લાગેધા આપિત
હા એતો વાત સાચી.
કેવાય ને કે પક્ષીને તો ઉડવું હોય તો મારામાંથી નીકળવું જ પડે.
હા હા.
મે તો માડા માડા માડામાં રહીએ તો હ બંધઈલા ર એમ.
હા, અને પાછું પરિવાર આપણને આમ સારા મૂલ્યોને નૈતિક ત્યાં પણ આમ શીખવે છે.
હા.
હા, વડીલો નો પાછો આદર કરો સૌ સાથે પ્રેમથી રહેેવું, અને એકબીજાને મદદ કરવી. જેવી બાબતો પણ પરિવાર માંથી જ શીખવા મળે છે, એક સારો પરિવાર વ્યક્તિ ને આમ સારું નાગરિક બનાવવા પણ મદદ કરે છે જો મિમ સારી હોય, તો આપ આપણને આમ સારું રે.
હા હા.
એમ કે સંસ્કારો ને એવું બધું આમ ઘણું શીખવા મળે.
હા એ તો ખરું.
અને આધુનિક યુગમાં તો કેવું કે લોકો પોતાના કામમાં જ વ્યસ્ત થઈ ગયા હોય છે.
હા.
કામના લીધે સાથે રહી જ નહી શકતા. કેમ કે પરિવાર જો સાથે
હા બોલો બોલો, હા. ઘરનો ખર્ચ જે હોય, એ પણ પછી વેચી જાય ને આપણે પરિવારમાં ર
હા એટલું બધું આપડા, હા એટલો બધું લોડ આપ આપણા માથે ના આવે
હા
પરિવાર સાથે જો આપડે આમ સમય વિતાવીએ ને તો સંબંધો પણ મજબૂત બને એટલા
હા
જીવનમાં ખુશીઓ પણ વધે
હા આપણેે એડજસ્ટ કરતા શીખીએ બધા પ્રમાણે
હા અને એમ કેવા જઈને તો પ પરિવારે આપણા જીવનનો આધાર સ્તંભ છે પ્રેમ છે લાગણી સુરક્ષા અને સંસ્કારોનું મોસ્ટલી આપેણે આમ પરિવાર માંથીજ સાથે જોઈન્ટ ફેમિલી રે તા હોઈએ તો એમાંથી જ શીખવા મળે છે
હા
હા તેથી આમ દરેક વ્યક્તિ પોતાના પરિવાર નુ આમ સન્માન કરતા શીખી જાય ને તો પરિવાર સાથે આમ સારા સંબંધો જળવાઈ રહે
હા
અને કેવું હમ્મ બોલ
કારણ કે આપણેે લોકોની જરૂરિયાતને પ્રાથમિકતા આપતા શીખી જઈએ આપણા કરતા વધારે તો આપડામાં એક એ માનવતા નો ગુણ કે આપડે પછી ક્યાંક બીજે ક્યાંક જઈએ અજાણ જગ્યાએ અજાણ્યા લોકો વચ્ચે તો આપણને પછી એ એડજસ્ટ કરવામાં તકલીફ ના પડે
હા એક એક સારું રે અમારે ગામડે પણ અમે અમુક વાર જઈએ ને તો ઘણું આમ મોટું કુટુંબ જેવું છે એ પણ આમ બધા પરિવાર સાથે ને જ આમ હળી મળીને રતા હોઈએ છીએ તો એ આમ સારું રે કે દરરોજ આમ જઈએ પહેલા તો અયા બહાર રહીએ એટલે આમ જઈએ ને કોઈક દિવસ એટલે આમ બધા ના ઘેર એક વાર તો જમવાનું હોયને એમ વાતો હોય ને એટલે આમ સારી મજા આવે બધા આમ જોડે રેતા હોઈએ તો
બરાબર
હા વાંધો નહી સારું આપડે તો આમ વાતો થતી રશે પછી ક્યારેક મળીએ આપડે સારું સારું હા